ઓફ
હેલો
હા કેમ છો?
હું એકદમ મજામાં છું. બસ તું કે તું કેમ છો? આજે તારી યાદ આવી એટલે મેં તને ફોન કર્યો. તું કે કેમ ચાલે?
હા મને પણ આજ જ હું ફ્રી હતી એટલે મને પણ એમ થયું કે લાયે તારી સાથે વાત કરું. શું ચાલે બાકી બધું?
બસ એકદમ મજામાં શાંતિ તું બોલ.
તને હું એકદમ તને ખબર હે કે હમણાં હું છે ને ટીવી જોતીતી તો જુનાગઢના ગીરના ઉત્સવ વિશે એટલે મને તારી બહુ યાદ આયવી તો આપડે કાઈ પ્લાન હતો ને જવાનું ત્યાં
હ અરે હા એ તો હું ભૂલી જ ગઈ હવે જો યાદ આવ્યું સારું છે મને યાદ કરાયું કે ગિરનારનો તો ભવનાથનો મેળો અને લીલી પરિક્રમા, એ તો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. મહાશિવરાત્રી પર ત્યાં જે નજારો હોય છ છે, એની વાત તો અલગ જ છે પેલા સરગસ ને એમાં સરગસ ને મુરગી કુંડમાં એમનું સ્નાય સ્નાન ને એ બધું તો કેટલું બ ઉંચી હોય હે, ખબર હે ને તને?
હા, હા, સાચે જ મને તો એ જાણીને નવાય લાગે કે ગિરનાર ને હિમાલય કરતા પણ જૂનો માનવામાં આવે છે. ત્યાં તો જ છે ને એ મુર્ગી કુંડ છે તું કેસ સ્નાન નું. એમાં તો છે ને દર વર્ષે ઈ બાબાની રવેટી સરગસ નીકળે અને ઈ લોક લોકો છે ને ત્યાં હેને સ્નાન કરે છે અને જે એમ માન્યતા હે કે જે સાચા સાધુ હોય ને એ એ લોકો છે ને ઈ ત્યાં અદૃશ્ય થઈ જાય છે. પછી દેખાતા જ નથી. ત્યાંની એવી માન્યતા હે અને એટલે ઈ મેળોની શરૂઆત થઈને આખું વાતાવરણ હર હર મહાદેવના નારાથી ગુંજ્યું ઉઠે છે પછી આ ભજન પછી લોકગીત તો અને ભવાઈની તો રમઝટ જામતી જ હોય છે ત્યાં.
હા એકદમ સાચું કીધું તે. કાર્તિક મહિનામાં જે લીલી પરિક્રમા થાય છે એ પણ જોરદાર હોય છે. છત્રીસ કિલોમીટર લાંબો રસ્તો. આખું જંગલ અને પહાડોની વચ્ચેથી પસાર થાય લોકો બધું ભૂલી જાય પ્રકૃ તી અને ભક્તિમાં જ લીન થઈ જાય છે.
હા, સાચી વાત છે તારી. મને તો એવું થાય છે કે આપડે આજ વખતે હે ને ગીરનાર ઉત્સવમાં જવું જ જોઈએ. અને મેં તો એવું સાંભળેલું છે કે ત્યાં પ્રકૃતિ ઈ તું કેસ તે પરિક્રમાં અને અહીંયા બધા અલગ અલગ સ્ટોલ પછી નાખેલા હોય. અ બધા અમુક બધા સેવા પણ આપતા હોય છે અલગ અલગ રીતે. આપડે થાક લાગેલો હોય તો અહીયાં આરામ માટે પણ વ્યવસ્થા કરેલી હોય છે. પછી જમવાની વ્યવસ્થા હોય. અને અમુક તો આપણે જે જોતું હોય એ આપડી જાતે પણ ખરીદી શકીએ આ વસ્તુ પણ મળી આ પડને જાય છે. તો ચાલ ને આપણે ટ્રેનમાં કે બસ માં કઈક પ્લાન કરીએ તો આપડે બુ ક ટિકિટ તો બુકિંગ કર કરાવી જોશે ને આપડણે એવી રીતે જશું ને?
હા એ વાત તો તારી સાચી હે પણ હું શું કઉ હું કે ઓલા વખતે આપડે અ આપડે ગિરનાર ગ્યા તા તો તને તો ખબર જ છે ને કે વરસાદ પણ આઈ ગ્યો હતો. તો ખાસ કરીને હે ને આ વખતે તો વરસાદ માટે આપડે બ ચવા માટે હે ને છતરી ને ઈ બધુંઈ હ ઇંતજામ કરીને જાવો હે ને મારો તો આ વખતે હેને જવાનો વિચાર જ છે. તું આવીશ મારી સાથે?
હા ચોક્કસ. મને તો ગિરનાર તો બઉ અજ ગમેં. હું ગઈ હતી ત્યાં અને તું જો ને તો આમ કેટલો મસ્ત નજારો હતો એમાં વરસાદની સિઝન માં જવાય વર સાદ તો એટલો સરસ હતો તને એમ તું ગેરનાર ચડ ને તો તને એમ લાગે કે હું હે ને આદ વાદળ ને અડી શકું એટલું આમ મસ્ત બધું વાદળ હ ને હાવ નજીક આવી જાય ને આમ હાવ મંદિરને ટચ કરીને હેને વાદળ જાતા હોય. એટલો મસ્ત નજારો હોય ને કે તું વાત જ કર માં અને તને તો ખબર જ છે ને કે મને ફોટા નો કેવો શોખ છે?
હા યાર તે ફોટા ની વાત તો બઉ મસ્ત કઈરી. તને તો એટલું શોખી ને કે તારા તા ફોટા ના કારણે તો મારા મોબાઈલ ની આખી ગેલેરી ભરાઈ જાય હે. આ વખતે તો પણ હે ને તું પેન ડ્રાઈવ લઈને આવજે. હમ્મ મને પેન ડ્રાઈ જ એક કે જેમાં હે ને હું તારા બધાય ફોટા આપી દઉં તો મારે તો હે ને તારા ફોટા ના કારણે મારા મોબાઈલ નો સ્ટોરેજ ફૂલ થઈ જાય. કા તું એમ કરજે તાર ભાઈ પાસે કેમેરો હો ને જ લઈને આવજે આ વખતે.
હા ચોક્કસ આવીશ અને મારે હ ને હું ઓલી વખતે અહં ગઈ હતી ને તો અહીંયા મેં જૈન મંદિર મસ્ત તો વ્હાઈટ કલર નું છે આખા આરસ ના પથ્થરો થી બનેલું હે. અને આજ કેરે છે ને આપડે પણ ત્યાં જવું છે ઈ તળેટી માં ઈ આશરે છે ને એ એના ચાર હજાર ચાર હજાર પગથીિયા ચડ્યા પછી મંદિર આવી જાય જૈન મંદિર. એનું સમૂ તો જોને તો એટલો મસ્ત હે ને. અને આમાં છે ને બાવીસમાં ઈ તીર્થ કરો હતા ને ભગવાન નેમીનાથનું હા એ એનું મંદિર છે અને એ એટલું મોટું ને મસ્ત બનાઈવુ હે કલાત્મક કઈક અલગ જ ભવ્ય મંદિર છે તેનું.
હા એ વાત તો તારી એકદમ સાચી હે પણ હું તને શું કેતી તી કે હે ને આ એના તસ્યા ચડવામાં તો મને એટલો પગ દુખાઈ જાય કેમ કે એટલું તો હું કોઈ દી ચડતી જ નથી તો આ વખતે હેને તું ખબર હો ઓ લા વખતે પગમાં લગાવવાને ટ્યુબ લઈ હતી તું લેતા આવજે ને સાથે. એ કેટલી મસ્ત હોય એ, તું ક્યાં છેની દવા લાવે છ?
હ એ ચોક્કસ ઈ પણ હું લેતી આવીશ ને હું તને તને પગથિયા નું કેસ તો હું તને એક આઈડું આપુ? આપડે ત્યાં હે ને રોપવે રોપ વે તો જાય જ છે એ તો આપડે અંબાજી ના મંદિરે તો આપડે પોહોચી જગી, પાંચ હજાર પગથિયા તો ઓલરેડી ઓછા થઈ જાય, હા પાંચ હજાર પગથિયામાં આંબાજીનું મંદિર આવી જાય. તો આપડે એમ કરીએ તો આપડે ગિરનાર ઉપર હે ને ઈ રોપ વે આવેલી હે. હવે તો આપણે રોપ વે ત્યાં થઈ ગઈ છે ઈ આપણને દસ મિનિટમાં જ ત્યાં હે ને સીધા આંબાજી મંદિરે પહોંચાડી દેશે. ઈ હે ને એશિયાની સૌથી લાંબામાં લાંબી રોપ વે છે. અને તેમાંથી હે ને ગિરનાર જંગલોનો નજારો આમ તું જો ને તો એટલો અદ્દભુત દેખ ખાય વાત જ પૂછ મા, શું છે તારો વિચાર?
એ વાત તો તારી એકદમ સાચી. પણ યાર મને તો રોપ વે માં કેટલી બીક લાગે ખબર હે ને તને એટલે હું પગથિયા ચાલવાનું વી વિચારી રહી હુ, આપણે જાતા હે ને પગથિયા ચડશું વળતા રોપ વેમા આવશું બરાબર
હા તો એમ કરીએ તો પણ આપણે દત્તાત્ર્રીય શિખર સુધી જાવાનું જો મને દત્તાત્રેય જાવું છે મેં હું ગઈ તી ને તો મેં ખાલી અંબાજી સુધી જ ગઈ તી એટલે મારે આજ આખેરે હે ને દત્તાત્રેય સુધી જાવુ હે આપણે દસ હજાર પગથિયા ચડવા પડશે ત્યારે ભગવાન દત્તાત્રેજીનું શિખર આવે. એટલે આ જગ્યા હે ને આદમી આધ્યાત્ મિક દ્રષ્ટિએ સૌથી ઉચ્ચ માનવામાં આવે હે. એટલે એટલું મસ્ત તું અહીંયા પહોંચ ને તો એટલું મસ્ત રોમાંચક લાગે ઈ કઈક અલગ જ અનુભવ થાય ઈ અમારા. પછી હવે બાજુવાળા ગ્યા તા ને તો ઈ કેતા તા, હું તો જો કે દત્તાત્રેય તો ગઈ નથી, ખાલી અંબાજી જ ગઈ તી.
એ વાત તો તારી સાચી તે આ દસ હજાર પગથિયાની વાત કરી તો હું હું તને કહું કે ગિરનારની સૌથી ને ઊંચામાં ઊંચી ચોટી હે ને એ લગભગ એક હજાર એકત્રીસ મીટર હે અને તેની ઊંચાઈ હે ને ત્રણ હજાર ત્રણસો ત્યાસી ફૂટ ઊંચી હે અને અહ હે ને અ્યા તો તે એમ કીધું ને કે મારે દત્તાત્રેય શિખર સુધી જાઉં હે, તો આ વખતે આપણે ચોક્કસ જાવું પણ હે ને મારે તો અંબાજી મંદિરના અનેક પ્રાચીન જૈન મંદિરો હે ને મારે તો ત્યાં પણ જાઉ હે
આપણે ત્યાં જાવાનું જ છે જૈન મંદિરે, અંબાજી મંદિરે, તો આ, તો એવું કરશું કે પેલા આપણે જઈ ને ત્યારે પેલા જૈન મંદિર આવશે તો આપણે ત્યાં જતા આવશું પછી અંબાજીનું મંદિર આવશે ત્યાં અને પછી છેલ્લે આપડે દત્તાત્રેય ભગવાન દ દત્તાત્રેયના દર્શન કરશું, એટલે આપડે ઈ રીતે રાખી ખીએ, મને તો આ રીતે ગ મેળ આવે કેમ કે બસ, તારો શું પ્લાન હે?
હા એ તો તે સાચું જ કીધું પણ હું તને શું કઉ સાથે સાથે હે ને આપણે ભવનાથના મંદિરે પણ જઈશું અને દામોદરના કુંડે જતા આવશું ને સાથે સાથે હે ને ઉપરકોટ કિલ્લો ઈ તો તને ખબર જ છે ને કે ત્રેવીસો વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લો હે ત્યાં પણ આપણે જતા આવશું.
અને સાથે સાથે હે ને મહાબત મકબરો હે અહિયાં પણ આપડે જતાવશું અને સકર બાદ તો ખાસ કરીને જઈશું. કે જ્યાં પ્રાણી સંંગલાહ રહી હે. અને ખાસ કરીને ત્યાં તો આપણને એશિયા સિંહ પણ જોવા મળશે.
હા પાપું તો આપડે જશું પણ મને હે ને અ એક હે ને ત્યાં આપડે દામોદર કુંડ આવેલું છે ને ત્યાં અશોક નો શિલાલેખ આવેલો હોય એ ગીરળ એ આપડે દસ તા માંજ આવે તો પેલા એને આપણે ક્યાય ની જય પેલા ઈ જોઈ લે ને પછી આપડે મંદિરે જાશું કેમ કે મને ઈ અ ઘણા ટાઈમ થી હું હિસ્ટ્રી વાતી હોય ને તો એ આવ એટલે મને ઈ જોવાનું બહ આમ એમ છે કે હું પેલા એક વાર જોઉં કે અશોક નો શિલા લાયક વરી પહેલા લખાયેલો હે તો વરી છે કેવો એટલે આપડે ઈ જોતા આવશું ત્યાં રસ્તામાં જ આવે આપડે પેલા ગીરનાર નો આવે પેલા અશક નો અશોકો શિલાલેક આવેન પછી દામોદર કુંડ આવે અને પછી ગિરનાર આવે. એટલે આપડે ત્યાંય જશું ને જમેલસાપી ની દરગાહ એવું હશે ને તો એઈ દા તાર બાપુ એ ત્યાં પણ જતા આવશું.
હા યાર એ તો તે સાચી વાત કરી દરગાહ તો મારે પણ જવું છે. મેં એ દદા જોઈ જ નથી તો આ વખતે તો ચોક્કસ આપડે ત્યાં જશું જ.
બે દરગાહ છે હો ત્યાં. એક નીચેય છે જમનસા દાતાર અને એક ઉ ઉપર પણ આવેલી છે તો પણ આપડે એટલા બધા પગથિયા કેમ ચડશું? ઓલા ચડી પછી આ તો આપડે એમ કરીએ આપડે ત્યાં રોકાય જ જાશું.
હા તો સારું આપડે એમ કરશું ત્યાં પણ રોકાઈ જશું નકતો આપડે થાકી જશુ.
એક દિવસ અ આપડે અંબાજીને ત્યાં જઈ આવશું. અને પછી એક દિવસ રેસ્ટ કરીને પછી બીજા દિવસે આપણે દાતા જઈ આવશું, ફાઈનલ?
હા ફાઈનલ તો તું શે ને કાલે મારા ઘરે આવજે આપડે સાથે મળીને બધું ડિસઇડ કરી, બરાબર?
હા તો આપડે એ રીતે ડિસાઈડ કરશું હા તો ઘરે ચોક્કસ તું બધાને જણાવી દેજે ને કોઈને આવવું હોય તો વાંધો નહી જેમ વધારે હશે એમ બા મજા આવશે બરોબર.
હા તો ઠીક છે સારું ચાલ બાય.
હા બાય.